હલો હા. કંઈ હલો.
હા, હું કરો સો?
રસોય બનાયવી ને અવે જમવા બેહવાની. તૈયારી
ઠીક. હું બનાયવું?
અ રીંગણા બટેટાનું શાક રોટલી વઘારેલા ભાત
ઠીક વ ઘરેલા ભાત બનાવ મને અમે જો જમીન લીધું જમીન ઉભા ત્યા
હમ હજી અમારે આવ્યા નથી જમવા એમ છે મોડું બહુ થાય બે અઢી વાગી જાય
હ તો બગદાણા કયાં છે કે આજે રામનવમી છે
હ હ
જાઉ છે એમ
હ હ હ તે આ આજ રામનવમી છે આજે તો પણ અમે કોઈ ર નહી નથી રહેતા નથી કઈ ઘણા રામ રમ રામ? નવમી રહે પણ અમે નથી રહેતા નથી રહેતા ભૂખ્યા રેવાય નહ
આમ તો એ ભૂખ્યા ભજન કે નહી ભૂખ્યા ભજન ન થાય
હા ભૂખ્યા ભજન નો થાય આ
અમે જો જમમાં જમી લીધું ને બેઠા એમાં એવું છે ઈ બગદાણા જવાનું કે છે કે હું બગદાણા પરસાદી બાપા ની લઈ લઈશ
હા તો આપડે ઓરું પડે ને અહંયા બ દાણા તો
હા પાલીતાણા થી તો બગદાણા નજીક
હા બસ ચાલી પિસ્તાલીસ કિલોમીટર થાત તુ હશે
હા તો સારું પેલા તો બહ હલીને જાતા બગ દાણા એવી મજા આવતી ને
પેલા નાના નાના હતા ને
હા એ વેકેશન માં બધા આવેને એ બધા હાલીને જાય ને હા હવે એ ન
હવે એમ તો કહ હવે આ ન ગમે હાલી ન ક એવું થાય પેલા તોય થાક નો લાગતો થાક હું કેવાય ન ખબર પડતી હવે તો હું ખાવા પીવાનું એવું થઈ ગયું ને હળવું
હા એક વાર શરીર વધે
હા શરીર વધી ગયું ને ખાવા પીવાનો ખોરાક હવે બધો હળવો હળવો થઈ ગયો એટલે થાક લાગે એમ તો બે વર્ષ પેલા જુનાગઢ ગયા ત તો ડુંગર ચડવાનો હતો. તોય કે હા. ડુંગર ચડવાનો હતો તો પૈકી વહેલા ત્રણ વાગે જાગજો હોય કે મે ત્રણ વાગે જાગે પણ ચડવાની હિંમત હોવી જોઈએ ને!
પેલા અમે કેટલા આજ થી દસ વરસ પેલા ગયા પણ એવી રીતે ચડ્યા કોઈને ખબર નો પડી ગ એમ ચડ્યા ને હવે તો ચડવો ને એ એટલે હવે નો ચડાય.
હવે આ વેકેશનમાં સે વિચાર જુનાગઢ જવાનો. બેન ને બધા એને કીધું છે, એમ ભાઈને, ભાભી, ને છોકરા ને બધા છે. પણ એમાં હું છે ભાઈના ઘરે છોકરા નાના ને તો એમ ક ડુંગર ભાભીને જ ચડવો છે. પણ એ વસ છોકરાસી એ નીચે રાખે તો આપડે ચડીએ વેલા ત્રણ વાગે એમ. ભલે બાર વાગે માણા ચડવા વાળા તો ચડી જાય છે, તો બાર બાર વાગે ચડે છે.
ચડી હકે ને એને લઈ જવાના આ ર ભલે નીચે રેજ જમે કારવે ને નીચે એટલે તલેટીમાં ફરે ત્યાં સુધી આપણે ચડીને વહીં આવાય.
હમણાં છોકરા વેકિશન પડે કે નહી હવે નક્કી કરવી છે ડુંગરો તો ચડવો જ છે. એમ ત્યાં લગી એમ થાય બોલી જ્યારે ગયા ત બે ત્રણ વરસ પહેલા પણ ઉપર ડુંગરો ન ચઢાન‌ જાત્રા ન થઈ ને તેમ થાય ગયા નથી એવું લાગે.
હા એવું થાય હ જો બટેટા વેફર પાડી!
હા બટેટા ની વે વેફર વીસ કિલો પાડી મે. હજી તડકા બહુ પડે છે. ફર પણ બધા એમ કે છે લાલ થઈ જાય એટલે થોડાક લેવા અચકાવી છે. વેચવા તો બહ લારી વાળા આવે છે.
અમારે પંદર કિલોની પાડીને, થોડીક પાડવી છે કેમકે ભાણીયા ભાસ્કર બધાય આવશે
હા તે અમારે એમ જ છે એમાં શું છે. બધા આવે એટલે અને દર રવિવાર રહી એટલે રવિવારે તળવાની એટલે કાથરોડ ભરીને ભરીને તો તળવી એટલે ખાલી થઈ જાય ને ઘડી મા જરીક થઈ જાય ને
હા એ મને છોકરા ને મૂકી નઈ કેમ ખાવી.
હા એમ એટલે. તે ને તે વીસ કિલાની પાડી. ને. હજી મા નણન કે છે મારી દસ કિલો બનાવો સુરત થી તો હવે બનાવી છે પણ હવે આ તડકો એટલો પડે છે ને તે જીગર નથીાલતી.
તડકો એટલો હુક પણ એમ નહી કરવાનું વેફર બનાવ્યું હોય ને. તો હા જે. ખમણીને મૂકી દેવાનું બધું પાણી ત્રણ ચાર પાણી માં બુડ બુડા કરી દેવાની.
હ ના ના અમે તો આ વીસ કિલો પાડી ને તો કેવી રીતે. પાડી તાજી તાજી પાડતા ગયા ને બાફીને પાડતા ગયા એવી રીતે જ પાડી અમે છ વાગે સાંજે છ વાગે પાડી.
નહી અમે એમ નો કરી અમે એકા બીજા મા ફૈજીન ઘરે હું પડવા ગઈ ત તો પેલા રાત્રે બધા એ મૂકી દીધી ત્રણ ચાર પાણી એ ધોઈ તગારામાં ભરીને પછી હવાર માં સીધી એક જણ બાફે અને બે ત્રણ જણ હ.
ના એમ તો અમારે આવે એક માડી છે ને અમારી બાજુ. હજુમાંરે ને માસી એને બોલાવું ને તો એ આવે. તેવીસ. કિલો પાડવા આવ્યો કે ત વાંધો નહી ત પાડો હું આવીશ તમ ત પાડવા કે. હું જાતા નની પણ જે. પાડવી છે મે તું લેવા જાય ત્યારે થાય ને એમ આ વેકેશન પડે પછી બધા આવેને પછી ફરવા જવાનું ને હવે જુનાગઢ જુનાગઢ કરવી છે એમ. કે ભાઈ ભાભી ને બધા એમ કે છે કે તમે દસ દી પંદર દી ખમી જાવ છોકરાને વેકેશન. પણ પડી જાય પછી જાય શું. પણ પછી તો તડકા કેવા પડે એમ પણ હવે ટાઢાપોરના ટાઢાપોરના બે દિવસ તો થાય જ તે જુનાગઢ હરકી જાત્રા કરવી હોય. તો.
હ એમ.
તો.
અમાર તો વિચાર છે ઓગણત્રીસ તારીખ. કે મારા બ ડેસે. તે કળીરામ બાપુ પાલ્ટ ને આવી આવી જાયજો જો ઓગણત્રીસ તારીખે કળીરામ બાપુ આવે છે તો તમ. આવી જાય જો બધા એ. આપડે હોટલમાં જમી આવશું અમારે. ભાવનગર હોટલ ગણી છે.
હા હા ના ના પાલ્ટી તો લેવાની જ છે ઓ પાલ્ટી તો લેવાની જ છે.
આવજો તમે આવજો બધા આવજો.
હા ઓગણતીસ. તારીખે કરીરામ બાપુ આવવાના છે ને. હ એ સોનગઢ હ ના ના આપડે હ કુંમસ છે. દર્શન કરવા આવશું ને ક્યાં સોન. ગડા ઘુસે.
હા ત્યાં આવજો બધા
હા પણ આ જોઓ ને પછી વેફર પાડવી પાડવી કરવી છેઈ હજી વીસ કિલો કરી તો ધરાતા નથી તો હવે પાછી કે હજી કરવી દસ પંદર કિલો પછી મે પાછું એમ થાય પાછા મરચું દળાવ મસાલા દળાવાના પછી કઈક ફરવા જવાનું વેકેશન માં તો એવું બધું કરવાનું તો એમને એ હસે કે પા મસાલા દળવાઈ જાય ને વેફર થઈ જાય ને તો વાંધ તો નહી હજી ચોખાની મમરી પાડવાની છે
ચોખાની પડી દેવાયને પોર તો તું એમ કેશો ને પણ ત્રણ મણ ની વેફર પાડી ત તો રોજ કથરોટ ફરીને તળવાની રોજ
પણ એ મહેમાનનો મેમાનનો ઘસારો હોય એટલે ત્રણ મન હું ગણતરી કઈ ગણતરી ન હોય.
હા એમ.
બધાને દેવા દેવાનું હોત. થી જાય અમારે તો એટલું બધું ન હોય એક બે ને દેવાની હોય પણ તોય આપડે કોઈક આવે કાર તળી કોકને ઉપવાસ હોય તો આલો તળી નાખો. એમ હોય તો વાંધો ન આવેલો. બહાર નું છે ને આપડે પડીકા લાવવાની એવું થાય.
બંધ. પડીકામાં કઈ ઓલું નો થાય એક દસ રૂપિયા ની વેફાર ખાલી બે
મને તો હું તો રવિવાર રહું જ મને ભાવતી જ નથી.
હ એ માને તો નવરાત્રી એ હતી ને તો જો નવ દિવસ આજે પૂરી કરી સાત સાત દિવસ રહ્યા તે નવ દિવસ તળી ને પણ કથેરોડ ભરી ભરી બરીન.
હ મને તો અમારે એમ અ મારા ઘરવાળા છે ઈ તો મહિનો શ્રાવણ મહિનો હોય ત્યારે અમારે જોય પણ એ એમ કે દરરોજ દરોજ ન તળવી પાછા એમ થાય બે ત્રણ દને બે ત્રણ દિ એ તળવી. પછી આલુ વા આપડે ફરાળી આલુ પરોઠા સી ને પછી ગોટા સી ને કચોરી સી ને એવું બધું કર બે દી ને એક દ દરરોજ તો પાછું તળેલું ન ફાવે.
હું અરે બે ત્રણ દિવસ તો હું તળેલું ખાવ છું ને તો આમ મને આમ કેમ ગરમી લાગે આપણને.
પડે છે. ઉન સૈ
અને તીખું અમાર મારે ને મારે હહાર તીખું બહુ જોવે તમે તો ઉપર મરચું ભભરાવી ને એવું બધું કરવી ને પછી તો આમ
હું તો ઓલું હંચ હંચળ દળેલું રાખવી એટલે થોડુંક મરચું ને હંચડ. એટલે કદાચ મોડી થઈ હોય કે નહી તો હંચળ ને મરચું ભેગું મિક્સ કરીને ભભરાવીને ખાઈને તો વાંધો ન આવે ચા હારે.
તો બહુ મજા હો પણ તો અમે હાલ ખરા મસાલા દળવા જાાવુ થોડું.
ના હું તો અહીંયા ગમે ને એને દુકાને ગમેને દુકાને મળે. પેકેટ હુ ત દબ્બી ભરીને રાખું પછી તળવીને તો એ બધું મિક્સ કરીને આપ ચોળાફોળીમાં કેમ તળી નાખવી. એ હું તો ચોળ્યા ફળી હાથે બનાવવું સેવ તીખી સેવ ની બધું હાથે. બનાવાનું.
હું પેલા હાથે જ બનાવતી પણ હવે કામ વધી ગયું મારા એટલે પછી એમ થાય એટલે થોડું ઘણું બનાવી થોડું ઘણું નાસ્તો બહાર
અ જો થોડી કડદ ની દાર નાખવાની. ચણા ચણાની. ને બધા એમ ચોરાઈ. નાખે. પણ હું તો છે ને ચણા ની દાળ ને અડદ ની દાળ બે દળાઈ નાખું. ને ઘરે ઘરે લોટ બાંધીને ગરમ પાણીમાં થોડોક ખારો નાખવાને ટીપ એને છે ને ટીપો બહુ પડે.
દીપો પડે ને.
એટલે એને છે ને દસ્તે થી ટિપિન પછી બનાવો ને મસ્ત સોડાફોડી એવી ફૂલે ને આમ ને ફુદીનાની કોથમરીને એની ચટણી આરે ખાવ ને આપડણે બાર આવે ને એવી જ લાગે હું તો ઘરે જ બનાવી નાખું એટલી ચોળાફોળી એટલી તો થાય નહી મસ્ત આખખોટો ભ ભરાય જાય. ખાલી એક કિલો પાંચસો ની કરવી ત્યા ખો ડબો ભરાય જાય.
તો એક દિવસ અમે ઈ ચોળાપુરી નથી બનાવી જો એક દી મઠીયા પાપડ સી એ બધું.
ઈ તો બધું તૈયાર આવે ઈ નહ આપડે આ તૈયાર ચોળા ફળી આવે ને એ તો તમને હારી નો લાગે પછી આ ગમી ને ફરવાની એમ જાય ને તો ચો હો ઈ ને એવું બધું તળીને લઈ જાય ઈ થોડુંક થોડુંક તો આમ આપડે કેમ બોલા બારના પેક પડીકા લેવા પડે લેવાનો પડે આ તા દિન દેય દીધા એમ.
પણ આમાં ચેવડો ને એવું તો બધું ચાલુ જ હોય ચેવડો બનાવી મમરા જો હવે શિયાળામાં
અમારે સેવ મમરા સેવ મમરા તો ન ખાય એમ કે સેવ મમરા ઉડી જાય. હેં.
મમરા ના લાડવા ચારે ચાર મહિના બનાવ્યા કેમ ઈબાને ગોળ ખવાય શિયાળા માં. પછી હાલ ખરે તો ત્રણ કિલો પાચ. ના લાડવા બનાવ્યા હતા. તે પછી બનાવવું બનાવવું કરતા હતા ત્યાં હ ગરમી આવી ગઈ એમાં પછી સૂટ. ને પીપરી મૂડ ને બધું હોય એટલે ગરમ પડે.
હખડી બનાવું બનાવું કરતી ને તો આખો શિયાળો અયોગ્ય હખડી નો બનાય કેમ કે ખાય નહી હખડી ગળું તો કોઈ ખાય જ નહી. મેં તો હખડી બનાવી નાખી આપણે ખાલી હાદી. તે હાવ ગોળ ને નાખી ઘીમાં ગોળ ના બીજું કઈ મે તું. નહી ના. મ આપડે પીપળી મૂનને એવું. ખાલી મેં તો આપે સાદી બનાવી ના. કાજુ બધા નાખીને પણ તે તોય નહી ને.
ના ના અમારે તો ગુંદર ને પી.
પછી બહાર એમ આવશે બે દ કઈક બાર વ્યા જઈ તો. ભાઈ નું ઘરને આવ્યા હોય એટલે બાર બહાર વૈયા જ તો બેદી મારે તપેલી ભરીને તો મલાઈ બગડી ગઈ.
લ પણ બાક. નેવ ઉતારન ઘી.
પછી ફ્રીજ પણ ફ્રીજ બની ફ્રીજ બંધ. કરી ગયા કે ને યાદ ન હોય રહું જલ્દી જલ્દી હોઈ ગયા તો એક તપેલી ભરીને મલાઈ બગડી ગઈ હવે એ હારી હોય કે ન હોય એમ પછી આપણને એમ આવે કે નહી એટલે આપડે એમ થાય વાસ આવે ને એટલે આપણને ખાવું ન ગ પછી ઘીમાય વાસ આવે. બરા.
પણ તોય ટ્રાય તો કરજો એટલું બધું ફેંકવું કેમ કમ દિવસે અમે તો આવીએ એક તપેલી ફરી ને કેટલું છસો સાતસો ગ્રામ.
એમ તો હું બહાર ન ગીતો લાવતી જ નથી. હું છે ને થોડીક થોડીક થોડીક મલાઈ ભેગી કરીને એમ મારે ઘરનું ભાખરી રોટલી. એ ઊંચો પડવા તો. થઈ જાય ને પછી આપડેમ થાય એક થાળી હુકડી કરવી છે તો એમ તો કુકડી થઈ જાય
થોડે થોડું થોડું હોય ને ત્યાં તાવી નાખાય અમારે દર અમેઅ દર અઠવાડિયે તાવી નાખી
હેલો